હલો હલો જય શ્રી કૃષ્ણ. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
હા હું પણ મજામાં જ છું. બીજું શું ચાલે છે?
બસ કાઈ નહી જો હવે આપણા ઘરના કામકાજ હવે મશીનમાં કપડા નાખીએ ને એવું બધું કરીએ આપડી તો આપડી આપડા પ્રમાણે કામ હોય એ પ્રમાણે કામ કરીએ બીજું શું.
હા અત્યારે આપણી પાસે કેટલી સુખ સુવિધાઓ આવી ગઈ છે ને કે બધા કામો માટે મશીન આવી ગયા છે કે કપડાં માટે મશીન અ વાસણ ધોવા માટે મશીન હવે તો પોતા માટે પણ ઓલા રોબોટિકવાળા મશીન આવી ગયા છે. પછી અનાજ દળવા બ ધે મતલબ બધી વસ્તુ બધા કામ આપણા મશીને લઈ લીધા છે તો મતલબ એ આપણે તો એ આપણી પાસે કશું કામ જ નથી.
સાચું કવ છો તમે.
હા પેલાના લોકો કેટલું મતલબ બધું જાતે કર તો કેવું સારા અને તંદુરસ્ત હતા એ લોકો કેટલા એક્ટિવ હતા.
હા સાચું કવ છો તમે પોતા પોતે જો અ ઘંટી માં બધા અનાજ પોતે દળ તા સવારે વહેલા ઉઠતા અને પછી એવા બધા એવી રીતે કામ કરતા તો એમનું શરીર પણ તંદુરસ્ત થતું અને એવુ જે વસ્તુઓ મળી રહેતી એ પણ ઓર્ગેનિક અને સારી એના જે તત્વો હોય એ જળવાય રહેતા હવે તો આપણે તો જો એમાં ડાયરેક્ટ આપણે મશીનમાં અ ધ ઘંટીમાં દળીએ છીએ અને એ પણ બારીક થી બારીક આપણે એવી ટેવ પડી ગઈ છે કે બહુ જ અનાજ આપણે બહુ એને બારીક થી બારીક દળીએ એટલે પછી એના જે સારા તત્વો છે ઈ તો બધા એમાં જ વયા જાય છે.
હા બિલકુલ સાચી વાત કરી અને તમે જો બીજું બધું તો મશીનથી પણ ટૂથ હવે તો ટૂથબ્રશ પહેલાં એવા લોકો પેલાં અ લા લીમડીના જે દાંતણ યુઝ કરતા હતા એનાથી બ બ્રશ કરતાતા પણ અત્યારે તો તમે જુઓ ને કે બ્રશ પણ ઇલેક્ટ્રિક થઈ ગયા છે. કે બ્રશમાં પણ એટલું બધું બદલાવ આવી ગ્યો છે. જેને આપણે સવારે ઉઠીએ ને સુએ ત્યાાર સુધી બધી આપણે બધા ઇલેક્ટ્રોનિક અપ્લાયન્સીસનો જ યુઝ કરતા હોઈએ છ એના લીઘે વીજળીની બી કેટલી ખપત થાય છે
હા આપડે ખાણું જમવાનું બનાવવામાં પણ ઇન્ડક્શન ચૂલા કુલર ફ્રીજ બધામાં વીજળી ની ખપત છે અને ખપત તો છે ચલો બીજું પઇ એના રિસ્ક પણ છે કેટલી બધી કેટલી બધી જગ્યાઓ તમે સ્વ હશે કે શોર્ટ સર્કિટ ના લીધે ફ્રીજમાં, આગ લાગી ગઈ. કે રસોડામાં આગ લાગી ગઈ તો, એવું બધું ક્યારે થાય છે, જ્યારે આપડણે વધારે પડતો એનો ઉપયોગ કરીએ છીએ, એની લિમિટ થઈ જાય ગરમ થઈ જાય તો આપણને જોવું જોઈએ. પણ થોડો મતલબ રિકવરી આપ આપવી જોઈએ એના માટે આપણને એને એનો ઉપયોગ થોડો બંધ કરી દેવો જોઈએ પણ નહી આપણે એવું તો કરતા જ નથી આપણેે તો બરાબર, એને મતલબ એના ટેવાય ગયા છે, કે એ તો ચાલે એટલે ચ ચાલુ ન ચાલુ રહે તો બધાનો જે અતિ કરવા લાગી ગયા છે, આપડણે બધી વસ્તુઓનું ઉપયોગ એટલો વધારે, ઇલેક્ટ્રિક થી બનેલા બધા સામાનમાં આપણે મતલબ આપણે સવારથી લઈને સાંજ સુધી, અ બધી વસ્તુઓમાં આપણે વધારે પડ તો ઇલેક્ટ્રિક નો ઉપયોગ કરીએ જ છે.
બિલકુલ એમ પણ કોઈ પણણ વસ્તુની, વધારે પડતી હતી એ નુકસાનદાયક જ છે. અને આપણે, અને જો તમે પહેલાં કેવી ચટણી ઓલી સિલવટા પર પીસતા હતા. પહેલાં અત્યારે મિક્સીમાં કરે છે, પણ એમાં સ્વાદ કેટલો મતલબ બદલાઈ જાય છે, જે સિલવટાની ચટ ની હો એ કેટલી મતલબ સરસ લાગે છે, સ્વાદમાં અને મિક્સીનો સ્વાદ થોડો અલગ લાગે છે.
સાચું કઉ છું. એઈ સિલપટ્ટા હોયે ચટણી નો સ્વાદ અને, સિલપટ પર બનાવેલા મસાલાઓનો, સ્વાદ તો અલગ જ, આવે આપડે પેલા આપણા વઢેરા હતા, એ કઈ ભરીને સારો હતો, અને એટલા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ યુઝહતા કરતા. તો પણ એટલો ટેસ્ટ બહુ એનો સારો આવતો હતો પણ આપણે તો એટલા બધા મસાલા એટલા બધા ઈન્ગ્રીડયન્ટસ યુઝ, કરીએ તો પણ એવો સારો ટેસ્ટ નથી આવતો.
બિલકુલ સાચી વાત કરીએ જો અત્યારે આપણે ગેસ પર આપણી પાસે કેટલી સુખસ સુવિધાઓ છે, કે ગેસ પર સારા એવા વાસણોમાં આપણી પાસે કેટલા વેરાયટીના આપણી પાસે બધા વાસણો છે, કે સ્ટેઇનલેસવાળા છે નોન ઠક છે કેટલા બધા વાસણો છે, એમાં આપણે અને મસાલા પણ આપણી પાસે બહુ બધા છે, છતાં પણ એ સ્વાદ નથી આવતો જે આપણે પહેલાં ચૂલામાં માટીના વાસણોમાં જે ખાવાનું બનતું, અને જે ચૂલામાં જે કોલસાનું ને એનું બધું જે સ્મોક જતું એ ખાવામાં એક અલગ જ ટેસ્ટ લાવતો હતો. અને એટલા બધા મસાલા પણ નહીં વાપરતા હતા.
સાચું કહો છો તમે હવે આપણે આજ બધી વસ્તુઓ અ હોટેલમાં ક્યાંક જ્યાં ચૂલા રસોઈ હોય છે, ત્યાં જઈને એને વધારે ઊંચી કિંમત આપીને અને ત્યાં જમીન આએ છે. અ જોકે આપડા ગામડા વાળાના તો પહેલાથી ઘરમાં જ એવું બધું ઘરે જ વાપરતા હતા અને આવા જો હવે આવા બધા, અ વિકલ્પો ત્યાં આપણને બહાર હોટેલમાં મળે છે, કે આ ચૂલાનુંું બનેલું ભોજન છે કે આ હા થી બનાવેલી ચટણી નો સ્વાદ છે. જે પુરાણી સંસ્કૃતિ હતી, પહેલાની એના એને એના માટે જ, આપણે પૈસા આપીને એને ઉ જગર અમ રાખીએ છીએ.
હા બરાબર કીધું. તમે અને મને તો અત્યારે પણ યાદ છે હું નાની હતી ને આવી રીતે ગામડે જતા હતા ને તો મારા નાની ચૂલાા પર ઓલી માટીની હાંડીમાં એટલું સરસ શાક કંઈ જ મસાલા નહીં હોય બેઝિક મસાલા જે ઘરના હોય એ જ નાખીને શાક બનાવતા હોય છતાં પણ એ મતલબ એટલું અમને સ્વાદિષ્ટ લાગતું ને. કે આજે પણ એ સ્વાદ અમને યાદ આવે છે.
હા સાચું કહો છો તમે ગામડાનું બનેલી રસોઈ ન સ્વાદ જ બહુ જ અલગ જ હતો પહેલા તો. અને જે પહેલાના વ્યંજન હતા એ આજ આપણે બે રેસ્ટોરન્ટમાં ને બધી જગ્યા જોવાવામાં મળે છે. આપણે ગ ગામડામાં જે હાંડીમાં બનાવેલી રાબડી હોય એ હવે તો બધા મેલાામાં અને એવી રીતે પણ મળે છે. છેકે મારવાડની રાબડી કે કા તો આપણા જે વડેરા પહેલા જેવી રીતે ખીચું બનાવીને અ જમતા હતા એક હીચું બી ખીચું પાપડ આપણને બહાર પણ મળી રહે છે. તો આપણી જે પુરાણી સંસ્કૃતિ છે એ જ આપણને આજે એના ઇન્સ્ટોલમાં, એના પણ એ બનેલા સ્ટોલ બનેલા આપણને જોવા
હા બિલકુલ હવે ઘણી જગ્યા જગ્યા એવું થતું છે કે જે આપણી પૌરાણિક જૂની જૂની જે વાનગીઓ છે જે વિસરાઈ ગઈ હતી લોકોને એ પાછું હવે મતલબ એક ટ્રેન્ડ તરીકે બી લોકો પાછી એ બધી વસ્તુઓ પાછી આવે છે. તમે ભલે ખાવાની વાત કરો કે કપડાંની પણ વાત કરો મતલબ કોઈ પણ કપડાં એ એવા જે પહેલાંના જે ફેશન હતું તે ધીરે ધીરે હમણાં પાછું પણ આવી રહ્યું છે.
સાચચું કહો છો તમે. ગોટા પતી પેચ વર્ક એ બધા પહેલા છુપાઈ ગયા હતા. પહેલાં બહુ ચાલતા હતા હવે ફરીથી એ જ લાપા કિરણવાળા ડ્રેસ પોશાક એવું બધું હમણાં પણ પાછું ફરીથી ટ્રેન્ડમાં આવે છે તો હા એ જે આપણા પહેલાંના લોકો જે આપણી સંસ્કૃતિ હતી એ પાછી ફરીને આપણા સામે આવે છે અને જ્યાં સુધી આપણે એને એવું તો છે જ નથી કે આપણે બધું બધી રીતે ભૂલી ભૂલાઈ ગયા છે. પણ આજના તેજી આજના જમાનાના સાથે ચાલવાના ચક્કરમાં બહુ બધી એવી વસ્તુઓ છે જેને આપણે છોડીને આગે નીકળી ગયા છેએ પણ આગળ નીકળીને પણ એનો જ ઉપયોગ આપણને વધારે લાભદાયક અને વધારે આરામદાયક મળે. મળી રહે છે.
બિલકુલ બિલકુલ આપણી સંસ્કૃતિ તો આપ આપણે યાદ રાખવી જ જોઈએ બિલકુલ નહીં ભૂલવી જોઈએ અત્યારે મેં ઘણા ખરા છોકરાઓમાં એવું જોયું છે કે જે નાના બાળકો છે મતલબ બધા જે ફેમિલીઝ છે કોઈ એમ ના કામ ધંધા ના અર્થે પોતાના ગામડેથી શહેર તરફ આવ્યા છે. એમના રોજગાર માટે તે એમની જન્મભૂમિ છોડીને કર્મભૂમિમાં આવ્યા છે. તો મતલબ એ લોકો જે મને મેં એવું જોયું છે કે ઘરમાં પણ એ લોકો એમની જે એમની જે ભાષા હોય છે. છે ને એ નથી બોલતા કે બીજી બોલે છે. અને અમુકના છોકરાઓને તો પોતાની જે જાણે કે આપણે રાજસ્થાની હોય છે તો રાજસ્થાની બોલવામાં પણ એ લોકોને શરમ આવતી હોય છે. એવું મેં ઘણી જગ્યાએ જોયું છે. તો મતલબ આ પણ એક ખોટું છે ને. આપ જે ભાષા છે એના પર તો આપણને ગર્વ હોવો જોઈએ. અને આપડી જે મધર ટંગ છે. હા એ એ તો મતલબ બોલવું ઘરમાં પણ બોલવી જ જોએ અને આપણા છોરા છોકરાઓને આપણી ભાષા આવડવી જ જોઈએ બીજી ભલે તમને અંગ્રેજી હિન્દી ગુજરાતી બધી જ ભાષાઓ તમે બોલ પણ આપણી જે ઘરની આપણી મધર ટંગ છે એ તો આપણને આવડવી જ જોઈએ એમાં કંઈક શરમની વાત નથી
સાચું કહો છો આપણી માતૃભાષા આપણી માયાડ ભાષા હોય એની તો આપણને ગર્વથી આગળ વધારવી જોઈએ એ તો તમે બિલકુલ સાચું કહો છો એટલે પુરાણી જે વિસરાઈ ગઈ યાદો છે એને ફરીથી યાદ કરીને અને ફરીથી આપણને એના સાથે જીવું એ ગર્વ હોવો જોઈએ એમાં આપને કોઈ જ જાતની શરમ એવું નહી કરવું જોઈએ
હા બિલકુલ બિલકુલ સાચી વાત છે
અને જો આપણે આપણા બાળકોને એનાથી જાણ નહીં કરાવએ તો આપણે પુરાણી સંસ્કૃતિ ન કેવી રીતે આપણે આગળ એમને સપૂર્દ કરી શકીએ તો એના માટે આપણને એમને જાણ તો કરાવી જ પડશે કે આવું બધું પણ પહેલા એ પ્રમાણે પણ ચાલતું હતું ને લોકો આ હમણાં જે ફાસ્ટ લાઈફ થઈ ગઈ છે બધું ઇલેક્ટ્રિક સાધનો પર ડિપેન્ડ થઈ ગયું છે એના જો હવે કેવી સમસ્યાઓ આવે છે આપણા ભારતમાં પણ જો પ્રધાનમંત્રી આપણને અનાઉન્સ કરીને કહે છે કે તમે આનો ઉપયોગ ઓછો કરો આનો ઉપયોગ ઓછો કરો તો જો આપણે બધી રીતે પેટ્રોલ પરને એટલા ડિપેન્ડ થઈ ગયા છે તો આપણે જો પહેલાના આપણે લોકો હતા એ વગર પેટ્રોલ પણ કેટલી યાત્રાઓ પૂરી કરતા હતા એ લોકો પણ તો એના એમના માટે પણ એમના પાસે પણ બેલગાડી અ સાયકલ એનો બધો ઉપયોગ એ કરીને પણ અ એમની યાત્રા પૂરી કરતા હતા તો હવે પાછો જો સાયકલનોો ટ્રેન્ડ તો પાછો આવે છે કેટલા લોકો સ્ટાાઈલથી ફરીથી વીસ વીસ પચીસ પચીસ હજારની સાયકલો આવે છે તો એનો ઉપયોગ કરીને પણ એ લોકો અમ એમની યાત્રા કરે છે કે એમનો મુસાફરી થોડી ઘણી કરે છે તો એ પ્રમાણે જોઈએ તો ફરીથી મળી ને એ બ વસ્તુઓ પાછી આવી રહી છે
હા બિલકુલ જોઓ ને પહેલાં કેવું આપણે જે વલણો કહેતા હતા જે ઘરે વલોણો તમને ખબર હશે જે ઘરે મતલબ છશમાંથી માખણ હા એ બધું આ મતલબ ઘરે કરતા હતા પછી તમે કેમ કીધું કે અનાજ પણ ઘરે ડરતા હતા તો શરીર સ્વસ્થ સ્સ્ત રહેતા હતા હવે એ જ બધા કામ તમે જીમમાં ખબર લોકો પૈસા આપીને જીમમાં પણ એ તમે જોયું હશે કે સેમ એવી જ બધી કસરતો હોય છે કે જે પહેલાંના લોકો મતલબ વલણું કરતા હતા કે ચક્કી પીસતા હતા બીજી ઘણા બધા કામ હોય છે તે હવે લોકો કો પૈસા ખર્ચીને જીમમાં એટલી પોતાના શરીરને કસરત આપે છે છે લોકો
સાચું કહો છો તમે એ વાત તો સાચી ચાલો ફરી મળી આપ
હા મળશું ચાલો બાય હા જય શ્રી કૃષ્ણ